હલો.
હમ્મ, બોલો શું કરો છો?
કઈ નહી, જો આ જમીને ઊભો થયો.
હમ્મ, બરાબર, ઉભી બસ થોડી વાર પેલા જ જમીને ઉઠી.
અચ્છા.
હમ્મ્મ, બોલો કે કોલેજના બધું ચાલુ છે કે રજાઓ?
ના, હમણાં તો રજા જ છે. તમારે?
અમારે ચાલુ થઈ ગઈ હમણાં બે દિવસ પહેલા થઇ.
ઓ, સારા.
મેં કીધું ચાલો આજે પરિવાર વિશે વાત કરીએ એમ.
હા, પ રિવાર વિષય દરેક વ્યક્તિના જીવનનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે.
હમ્મ. એ તો છે જ, તમારા માટે અ પરિવાર નો અર્થ શું છે, તમે શું માનો પરિવાર એટલે?
મારા માટે પરિવાર એટલે પ્રેમ, કેર અને સપોર્ટ.
બરાબર, હા હું પણ સેમ આવું જ કઈક માનું છું. એ ફેમિલી સાથે હોય, તો આપળનો આપડો જે કોન્ફિડન્સ એટલે કે આ ત્મવિશ્વાસ હોય એ પણ વધે છે.
હા, મુશ્કેલ સમયમાં પણ પરિવાર સાથે ઉભો રહે છે.
બિલકુલ, અને તમને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો અ મતલબ ગમે કે નઈ?
હા, ખુબ ગમે છે, બધા સાથે બેસીને વાત કરવી મજા આવે છે મને.
પણ આજકાલ તો લોકો એટલા બિઝી હોય લાઈફમાં, કે ફેમિલી માટે ઓછો ટાઈમ આપે છે.
હા સાચું, પણ રોજ ઓછામાં ઓછા થોડા મિનિટ સાથે બેસવું જોઈએ આપણેે.
બિલકુલ, ફેમિલી સાથે ડિનર કરવા પણ અમ કરવાની જે આદત અથવા એ પણ સારી આદત છે.
હા, અને એનાથી આપણા બધાને એકબીજાની વાત સાંભળવા મ ળે છે.
બિલકુલ, ફેમિલીમાં રિસ્પેક્ટ પણ કેટલી ઇમ્પોર્ટન્ટ છે ને.
હા રિસ્પેક્ટ, એ તો બઉ ઇમ્પોર્ટન્ટ છે, રિસ્પેક્ટ વગર કોઈ પણ રિ રિલેશન મજબૂત બનતું નથી.
બિલકુલ, બિલકુલ સાચી વાત છે, જેમ કે નાના મોટા બધાને આપણે રિસ્પેક્ટ ટાપવું જોઈએ
હા, અને બધાની ઓપિનિયન પણ સંભાળવી જોઈએ
હ, બિલકુલ ફેમિલીમાં અગર જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, તો શું કરવું જોઈએ
શાંતિથી વાત કરીને પ્રોબ્લેમ સોલ કરવી જોઈએ
હ, બરાબર છે ગુસ્સા કરતા ડિસ્કશન કરવી વધારે સારી છે
હા, બિલકુલ પેશન્સ ખૂબ જરૂરી છે
હમ હમ, ફેમિલી સાથે તો ફેસ્ટિવલ પણ ઉજવવા ગમે છે ને
હાચી વાત
હું ફેમલી ટ્રીપ્સ પણ કેટલી યાદગાર હોય છે ને કે આમ મજા આઈ જાય
હા, ટ્રાવેલ થી બોન્ડિંગ વધે છે આપડે અને ખુબ સરસ મજા આવે છે છે
હા એ તો છે જ કે મોબાઈલ ના કારણે લોકો ઓછી વાત કરતા હતા થઈ ગયા છે અત્યારે એટલે આ બધું ઓછું થઈ ગયું છે
હા એટલે ફોન સાઈડમાં મૂકીને ફેમિલી સાથે બેસવું જોઈએ આપડે.
હું. બિલકુલ. ફેમિલીમાં ટ્રસ્ટ પણ કેટલું બિલ્ડ થાય છે એમ. કઈ રીતે બિલ્ડ થાય પણ એ ટ્રસ્ટ
સાચું બોલવાથી અને પ્રોમિસ નિભાવવાથી આપડો સાચો ટ્રસ્ટ બિલકુલ. રીતે થાય છે.
બરાબર નાના બાળકો તો કેવા ફેમિલી પાસેથી ઘણું બધું શીખે છે કે જેવું જોવે એવું શીખે.
હા, મહેનસ અને વેલ્યુસ કલથી જ મલે છે. જો આપડે ખરાબ વસ્તુ કરીએ તો નાના બાળકો પણ ખરાબ કરે અને જો આપડે સારું કરીએ તો એ બી
બિલકુલ. ફેમિલીમાં તો એકબીજાની હેલ્પ કરવી જ જોઈએ બધાએ.
કામ શેર કરવાથી બધાને રાહત મલે સે.
હું એ જે ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
હા. થેન્કયુ અને સોરી કેવું પણ આ સારી આદત છે આપડી.
હું બિલકુલ હા તો કેવું ભૂલ હોય તો કેવું જોઈએ સોરી અને થેન્કયુ તો બોલાય, અને ફેમિલીમાં હજુ પણ મતલબ ખુબ જરૂરી છે.
હા બિલકુલ. સ્માઇલથી ઘરનું એટમોસ્ફિયર પણ પોઝિટિવ બની જાય છે નહીં.
હું બિલકુલ બિલકુલ તમાઈ સાચી વાત છે અને તમને શું લાગે છે કે ફેમિલીમાં. ક્વોલિટી ટાઈમ શું હોય છે?
જો ફેમિલીમાં ક્વોલિટી ટાઈમ એટલે સાથે જમવું રમવું વાત કરવી, અને એકબીજાને સાંભળવું હોય છે.
બરાબર છે ફેમિલીની, મેમરીઝ તો હંમેશા યાદ રહે છે નય પણ ને
હા ફેમિલી ની નાની નાની પ્લાનો પણ પાલો પણ ખાસ બની જાય છે.
બિલકુલ ફ્યુચરમાં જો આપણે ફેમિલી સાથે ક્લોઝ રહેવું જોઈ એ હું તો એટલું માનું.
તમારી એકદમ બિલકુલ સાચી વાત છે, ફેમિલી આપની સૌથી મોટી ચેક
હા એતો છેને આજે કેવાય ને કે વાત થી મને કામ હા, તો અમે જઈ એમ
કઈ વાત
એ પૈસા કરતા પણ આપડે જે પરિવાર હોય ને એનું પ્રેમ વધારે કિંમતી છે
હું પણ એજ માનું છું
હમ એજ આજથી આપણેે એવો આમ નિર્ણય કરીએ કે ફેમિલી માટે રોજ થોડો સમય તો આપણેે કાડીેમ
હા તો આ એક આપસ શરૂઆત સારી હશે
હમ બિલકુલ બિલકુલ કે આમ કેવાયય કે કેવાય સારી આદત કેવાય અને અ પરિવાર વિશે વાત કરવી હંમેશા મને તો સારી લાગે છે
મને પણ ખૂબ ગમે છે
હા કેમકે આપે ફેમિલીમાં દરેક વ્યક્તિની અલગ રિસ્પોન્સિબિલિટી પણ હોય છે ના
હા બધા પોતાની રીતે કોન્ટ્રિબ્યુશન આપે છે
હમ ઘરથી ઘરના મતલબ નાના કામ હોય કે મોટા કામ હોય બધા સાથે કરીએ તો મજા આવે
હા બિલકુલ ટીમવર્કથી કામ જલ્દી પણ થઈ જાય છે
તમને શું લાગે કે ફેમિલીમાં મતલબ વાત કરવી કેટલી ઇમ્પોર્ટન્ટ છે
ખૂબ ઇમ્પોર્ટન્ટ છે વાત કરતા રહીએ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઓછી થાય છે
હા એ તો છે કોઈ વ્યક્તિ તો આમ ચૂપ રહે બરાબર તો પ્રોબ્લેમ વધારે વધી જાય કે છૂપરે તો એવું પ્રોબ્લેમ થાય હ
હા એટલે ફિલિંગ્ શેર કરવી જોઈએ આપણે એકબીજા જોડે
બિલકુલ હ પરિવાર માં એકબીજાની વાત ધ્યાનથી બતાય સાંભળી પણ જરૂરી છે એટલે
હા સાંભળવું પણ પ્રેમનો એક ભાગ છે
હમ બીજીું લાઈફમાં તો છે ને અત્યારે કે પરિવાર સાથે ચા પીવાના પણ આમ બેસવું સારું મતલબ અત્યારે તો સારું લાગે એમ
હા થોડી વારની વાત પણ દિવસને સુંદર બનાવી દઈ છે
હ અને તમે વીકેન્ડમાં સાથે ટાઈમ સ્પેન્ડ કરો મતલબ ગમે તમને
હા બિલકુલ ઘરમાં ગમે રમ રમવી ગેમ રમવી કે મુવી જોવી પણ મજા આવે છે
હમ કોઈ વખત સા આમ ખાવા બનાવવું પણ જરૂરી છે ને એ ઇન્ટરેસ્ટિંગ હોય
હા નવી રેસીપી ટ્રાય કરવી પણ બધાને જરૂરી છે એ પણ એક જાતની ગેમ છે
હમ એજ આપડે પરિવારમાં બધાની ચોઈસ અલગ અલગ હોય છે
હા પણ કોમ્પ્રોમાઈઝ કરતા શીખવું જોઈએ આપણે પરિવાર માં રહીએ તો
હું તો છે કેટલે કોમ્પ્રોમાઈઝથી આબંધ તો મજબૂત બને એમ
હા બિલકુલ ઘરમાં પોઝિટિવિટી વર્ડસ પણ આવે છે
હલો એ તોટલે સારા શબ્દોથી આપડા ઘરમાં ખુશી પણ વધારે વધે
હા એપ્રિશિએશનથી કોન્ફિડન્સ પણ વધે છે
હમ નાના પ્રયાસ ની પણ મલમ આપડે તારીફ કરવી જોઈએ
હા ડિસિપ્લિનથી બધાનું રૂટીન સારું ચાલે નિહ
હા બિલકુલ સાથે સાથે આપડે સવારે બ્રેકફાસ્ટ કરીએ અને એવું બધું કરીએ તો જમીયએ તો મજા આવી જાય
હા દિવસની સારી શરૂઆત થઈ જાય છે એનાથી
બિલકુલ આપડ પરિવારમાં આપડ સેવિંગ્સ વિશે પણ વાત થતી હોય છે કે આજે આટલી સેવિંગ્સ આવી આ મહિનામાં આમ કરી લિધું
હા પ્લાનિંગ બધા સાથે કરવી એ સારી વાત છે
હું અને આપણેે ઈમરજન્સી માટે પૈસા બચાવવા જોઈએ કે ઈમરજન્સી માં જોઈએ એના માટે બચાવી
હા આ બિલકુલ સારી હેબિટ છે જેનાથી ઇમરજન્સીમાં કામ લાગે આપડા પૈસા
હું પરિવાર માં આપણે આપડા હેલ્થ નું પણ ધ્યાન રાખવું જ જોઈએ એટલું ને એટલું
હા બિલકુલ હેલ્ધી ફૂડ અને વોકિંગ સારી આદત છે
હું અને તમને એમ મોર્નિંગ વોક કરવું ગમે એમ બધા જોતા હીજ
હા બહુ ગમે વાત પણ થઈ જાય અને એક્સરસાઇઝ પણ થઈ જાય
એ તો છે અને અગર જો કોઈ વ્યક્તિ દુઃખી હોય તો શું કરવું જોઈએ
જો કોઈ વ્યક્તિ દુખી હોય તો તેને સાભળવું જ હિંમત આપવી અને સાથે રહેેવું જોઈએ આપડે
હ પછી હ કોઈને ઈગ્નોર ના કરવું જોઈએ આપડે કોઈને સમય ખરા અલગ મતલબ ખરાબ સમયમાં સાથ આપવો જોઈએ
હા અને કેફ બતાવી ખૂબ જરૂરી છે આપણી માટે
હા ઘણું બધું પરિવાર વિશે જાણવા મળ્યું
મને પણ ખુબ જાણવા મળ્યું તમારી જોડે
હુ સારું ચલો તારે ફરી ત્યારે કોલ કરીશ બાઈ
હા ચાલો બાય